હા બોલો.
તો આપડે કેમ છું.
મજામાંઓ.
એવું છે હું તમને જીકઈ ના પ્રશ્ન પૂછ્યો. તમને શું આવડીએ?
હા જી કે ના પ્રશ્ન મને ખ્યાલ હોય એ પ્રમાણે હું તમને એના આન્સર આપતો જાયશ બોલો જી કેને પ્રશ્નમાં.
એવું છે તો ચાલ હું પૂછ છું.
હલો.
અ ન નડેશ્વરી માતાજી નું મંદિર ક્યાં આવેલું છે? ક્યાં જિલ્લા માં આવેલું? હા ગ હા હા. કચ્છ, મહેસાણા
હા હા બનાસકાઠા આવે કે.
હા નહી બનાજ કઠ્ઠા આવે. હા બનાસકાંઠા આવે.
હ.
બીજો પ્રશ્ન.
હા.
જીરું નું સૌથી વધુ ઉત્પાદન ક્યાં જિલ્લા માં થાય છે?
એમાં ઓપ્શન આપશો. નાઇસ નાઇસ.
મહેસાણા.
હહ એન પછી એમાં મહેસાણ આવે કે બનાસ?
બનાસકાંઠા આવેસ.
હહ જીરુંનું પાક માટે બનાસ.
હહ ક્યાં ઝીણું ઝીણુંસ નંદેશ્વરી માતાજીનું મંદિર.
લંડેશ્વરી?
દંડેશ્વરી ની
લંડેશ્વરી.
ના
ના નંડેશ્વરી.
હા એમાં બનાસ બેયમાં બનાસ આવે ને? ઓકે હાલો નેક્સ્ટ પ્રશ્ન?
ક્યા જીલમાં
ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે?
ભાવનગર
હા. ગુજરાતમાં બટાકાનું સૌથી બટા ગુજરાતમાં બટાટનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?
એમાં બનાસ?
હા
નેક્સ્ટ પ્રશ્ન?
દિવાલ ઘડિયાળ માટે કેવું શહેર જાણીતું છે? ઓહો! ગુજરાતમાં વસ્તી ગીતતા દર ચોરસ કિમી કેટલી છે?
આ તનસો આઠ?
હા બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? હા જેૈન તીર્થસ્થાન ભ ભદ્રેશ્વર ક્યાં જિલ્લામાં આવેલ છે?
એમાં ઓપ્શન આપશો?
હા મહેસાણા?
નહીં.
અમદાવાદ?
આ નઈ.
કચ્છ કે પાટણ? હા સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ?
બનાસ.
ભાદલ
હા ઈ સૌરાષ્ટ્રની છે ભાદર.
આજે સૌરાષ્ટ્રની તમને પૂછી.
ઠીક હું ગુજરાતની હમજ્યો.
ઓહો એવું છે.
હહ
નાગરવેલના પાંદની
જુનાગઢ, જુનાગઢ, જુનાગઢ.
પ્રશ્ન સાંભળો પેલા.
બોલો.
સૌરષ્ટ્રમાં ક્યા જિલ્લા માં થાય છે.
નાગરવેલ કયા જિલ્લા માં થાય.
હા.
જુનાગઢ.
હા.
નેક્સ્ટ પ્રશ્ન.
કયો રોકડીયો પાક નથી.
અ એમાં કયો કયા કયા પાક તમે કયો તે હું એને કહી શકું કે આ રોકડીઓ નથી.
હા ઈશબ ગુલ.
એ રોકડીયો પાક છેઇયે રોકડીયો પાક છે. ઇયે રોકડીયો પાક છે. ઘઉં રોકડીયો પાક નથી.
હા પછી બીજો પ્રશ્ન. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે.
કઈ ડેરી?
દૂધ સાગર.
એ ઓપ્શન આપશો એમાં.
મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા
સાબરકાંઠાયે નો આવે પાટણ એ નો આવે પેલો ઓપ્શન.
શુ હા સાચા છુ. હમ. ગુજરાતમાં સાત નદીઓ નો સંગમ ક્યા સ્થળે આવેલો છે.
હા એમાં ઓપ્શન આપશો.
મોઢા
વોઢા વઉઢા વઉઢા.
હા હા. ઈસવીસન બે હજાર અગિયાર ઇસવિસન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ. ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે.
સિત્તેર પોઈન્ટ તોતેર ટકા.
સાચું.
હા.
અ પછી નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે.
એમાં ઓપ્શન આપશો.
રાજપીપળા સાગર મતી હા ગરમ પાણી ના કુવા ગરમ વસુંધઈ વસુંધરા.
હા વસુંંધરા ગરમ પાણી ના કુંડા ક્યા જિલ્લામાં આવેલા છે તો વસુંંધરા.
હા હા.
નેક્સ પ્રશ્ન.
પાણી ના કુંડા ક્યાં આવેલા છે એમ પૂછ્યું છે.
હા તો વસુંંધરા આવે ને.
લસુન્દ્રા.
નેક્સ્ટ પ્રશ્ન.
પટોળા માટે કયુ શહેર જાણીતું છે?
શું શું?
પટોળા માટે કુ શહેર જાણીતું છે?
થી મારે હટું પટોળા લનેતા આવજો
હા પછી ઉત્તર કંઠેશ્વર મહાદેવ નું મંદિર કઈ નદી કિનારે આવેલું છે?
એમાં ઓપ્શન આપશો?
વાત્રત્રક, નર્મદા માહી,
સથી આવેવે કે?
ના.
તો વાતત્ર ક વાત વાતત્ર.
હા, કયું શહેર સૌરાષ્ટ્રની શાન કેવું શહેર? શહેર ક્યુ શહેર સૌરાષ્ટ્રની સાંજ તરીકે ઓળખાય છે? હે.
તો એમાં રાજકોટ આવે. નેક્ પ્રશ્ન.
કેવું જોડકું ખોટું છે?
હ કયું કયું જોડકુમન જણાવશો તો હું તમને કહી શકું કે આ જોડકું ખોટું છે.
હા હા ભાવનગર, બાટન મ્યુઝિયમ
હા સાચું.
હુંજ હુંજ આઈના મહેલ
એ પણ સાચું જોડકું છે.
જામનગર પ્રતાપ વિલાસ
એ પણ સાચું છે એ પણ સાચું
તો રાજકોટ સામરદાસ કોલેજ
એ ખોટું છે.
સાચા છે, પછી બીજો પ્રશ્ન. બલારામ બલારામ પર્યટન સ્થળ ક્યાં આવેલું છે?
એમાં ઓપ્શન આપશો?
બનાસકાંઠા, અમદાવાદ, સુરત કે ભાવનગર?
હ અમદાવાદ?
ખટું.
તો
બનાસકાંઠા.
હા.
હમ બનાસકાંઠાથી ત્યાં બંદર પર ક્યા બ ક્યા બંદર પર જાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે?
મારું ગામ.
તમારું ગામ?
મારું ગામ અલંગ.
હા. પછી કર્કભૂત ગુજરાત ના કયા જિલ્લા માંથી પસાર થાય છે?
બનાસકાંઠા?
કોટું
તો
સાબરમતી હું ઓપ્શન બોલું સાબરકાંઠા
હ સાબરકાંઠા સાબરકાંઠા બરઠા એ ઉપર આવેલું છે ને એટલે
એવું છે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે?
હ પાંચસો નેવું.
ના હા પાંસો નેવું હા બરાબર છે.
નેક્સ્ટ પશ્નો.
સુુંચિત કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ ક્યાં બે સ્થળે જોડે છે?
એમાં ઓપ્શન આપશો.
લખપત, ઉમરગમ કંડલા હા હા ગુજરાતમાં ક્યાં બંદરેથી પ્રવાહી રસાયણો ન હેરફેર થાય છે?
હા સલાઈયા.
નાહી.
તો ઓપ્શન આપો.
દહ છે પોરબંદર, ચખો પીપાવાવ.
પીપીવાવ કેટલાા સાતસો રૂપિયા ગટા તો. સાચસો ને નવસોો કેટલા ગોલપુરા. તો પોલલા પૂરા બ થ બલ. નેક્ પ્રશ્ન.
તમે જવાબ ના દીધો મને.
હા હું હ.
ગુજરાત માં ક્યા બંદર થી પ્રવાહી રસાયણ હેરફેર થાય છે?
હ સલાઈ આવેે કે.
ના ના.
તો.
દહેજ.
હા દહેજ.
ક્યવું બંદર નદી
્યો શું નેક્સ્ટ પ્રશ્ન.
ક્યુબંદર નદી ના મુખ્ય પ્રદેશ તરીકે આવેલું છે.
મુખ પ્રદેશ ઓપ્શન.
અજીરા પીપાવાઓ, સલાયા, નય. ઓખા કે નઈ.
સેલિયા.
નહી નહી.
તો તો પેલો ઓપ્શન.
હજીરા.
હા અજીરા.
હા.
નેક્સ્ટ પ્રશ્ન.
કયુ બંધશે ગુજરાતમાં ક્યા યાત્રાધામમાં રોપ વે વધુ લંબાઈ ધરાવે છે?
હ પાવાગઢ.
હા વોટસન. સંગ્રહાલય ક્યાં આવેલું છે?
એમાં ઓપ્શન આપશો.
જુનાગઢ.
જુનાગઢ નહી રાજકોટ પણ નહી
અમદાવાદ
અમદાવાદ પછી હ રાજકોટ કા અમદાવાદ મે
રાજકોટ
રાજકોટ આવે ને
હા
હા નેક્સ્ટ પ્રશ્ન
સલાયા કેવા પ્રકારના બંદર ધરાવે છે
હમ હમ
સલાહ
હા
કેવા પ્રકાર ના બંદર છે
અ રાસાયણિક અ દ્રવ્ય વાળું
નય
તો ઓપ્શન
કોઈ એર બદલી ના
કેેર બદલી કેેર બદલી ના બંદરો
કેર બદલી
હ તમે પેલો હું બોલ્યા છોશો
ફેર બદલી
હા તો એઈ જ છે આવે
ગુજરાતમાં કયો ગુજરાત માં કયો પ્રદેશ ઘઉં ના ઉત્પાદન માટે જાણીતું છે
ભાલ ભાલ અમારી બાજુ ના ભાલ નો ભાલ ના કઉ ભાઈ
એવું છે
હ પાલીિયા ક આપડી દેશી ભાષ
હ અછી ગુજરાત માં ક્યા સ્થળે સરદાર પટેલ યુનિવર્સિટી આવેલી છે
હ એમાં ઓપ્શન આપશો
હા સાચી વા